હા બેન કેમ છો?
હું મજામાં છું બેન તમે કેમ છો?
બસ એકદમ મજામાં બોલો આજે
આજે તો હું એમ કેતી હતી કે આજકાલના બધા છોકરાઓને છે, ને બોવ મોડું સુવાની આદત થઈ ગઈ છે. અને સવારે એ લોકો નવ દસ વાગે ઉઠે તો હું એમ કેતીતી કે રાત્રે એ લોકો વહેલા સુઈ જાય તો સવારે વહેલા ઉઠી શકે બીજા દિવસનું કામ બધું સારી રીતે કરી શકે પણ આજકાલ ને બધાને આમ કેવાય ને કે રાતનું રોટીન જેટલું વિચિત્ર થઈ ગયું છે, ને કે ઊંઘાઈ પૂરી નથી થતી પછી બીજા દિવસના બધા કામ પણ બગડી જાય દસ વાગે ઉઠે એટલે એમની દિનચર્યા જ મોડી શરૂ થાય તો એમ કેતી હતી કે રાત્રિ નુ રૂટીન બધા વ્યવસ્થિત રાખે તો આપડી હેલ્થ ઉપર અને આપણી દિનચર્યા ઉપર ઘણો સારો પ્રભાવ પડે રાત્રે રાત્રે ઘણા છોકરા હવે ફોન જોવે છે, એટલે ખુબ મોડા સૂવે છે, તો એવું ન કરવું જોઈએ બરાબર ને તમારું શું કેવું?
હું સાચી વાત છું બેન રાત્રે વહેલું સૂઈ જએ ને તો એના ઘણા ફાયદા છે, એક તો સૌથી મોટો પહેલો ફાયદો કે શબીર સારી રહે કેમકે જો વેલા સુઈએ તોત શરીર એનું કામ કરી શકે મેં એવું સાંભળ્યું છે, કે જો આપડે જયારે સુતા હોઈએ ને ક્યારે આપણું શરીર છે, ને અ જે ખરાબ આપણી અંદર પોષો હોય ને એ બધાને દૂર કરવાનું કામ ગણાય અને સારા કોષોને અ એવી રીતે મદદરૂપ કે જેથી ખરાબ દૂર થાય અને શરીસ સ્વસ્થ રહે પણ આપણેે મોડલ પછી શરીર એનું કામ કરવાનું નથી અને આ પ્રક્રિયા ત્યારે જ થઈ શકે જયારે આપણે સાવ શાંત હોયે કેમ કે બીજી કોઈ પણ પ્રકારની આપડી પ્રક્રિયા શરૂ ન હોય છૂતા હોયે ત્યારે કેમકે નહી કે તો પછી જો આપડે જાગતા હોઈએ તો શરીરને અ ધોઈ આપવાનું કામ કરવું પડે જેમાં હાથ હલાવ્યો તો ક્યાં જાય પગ હલાવ્યો તો લોહી ક્યાં જશે મગજને સંદેશા મળશે કે ભાય અત્યારે આમ કરવાનું છે, આમ કરવાનું છે. અને ખરેખર શરીરે જે રાત્રે કામ કરવાનું હોય એ કરી શકશે નહી રા તો પેલા સુઈ જ જવું. નીતર પછી બો મોટા મોટા રોગ આવે સાચી વાત છે, ને મારી?
હા એકદમ સાચી વાત છે. અને આપડે જે હવે રાત્રે છોકરાઓ મોટે મો ડે સુધી રાત ત્રે જાગીને ફોન જોવે છે. પછી ટીવી જોવે છે, તો ફોન માંથી જે બ્લુ રેઝ નીકળે છે, ને ઈ એટલા પાવરફુલ અને એટલા એમ કેહેવાય ને કે પ્રકાશ વાળા હોય છે ને એમ. કે મગજમાં ઇજે ઊંઘ માટેના જે સ્ત્રાવો ઝરે ને. ઈ મગજ ને એમ સંદેશો પહોંચાડે કે હજી તો દિવસ જ છે કારણ કે એનો પ્રકાશ જ એટલો બધો હોય. ફોન નો તો ઈ મગજ ને એમ સંદેશ આપ. કે હજી દિવસ છે એટલે હજી સુવાનું નથી એટલે રાત્રે બહુ મોડી ઊંઘ આવે. એટલે હું તો કઉ છું કે રાત્રે સુવાના બે થી ત્રણ કલાક પહેલા ફોન અને ટીવી તો જોવા જ ન જોઈએ અને તમે જે કરશો ને એ પ્રમાણે તમારા બાળકો કરશે. હું તો કઉ છું કે રાત્રે ફોન અને ટીવી બધું જ એક બાજે મુક. મૂકીને બધા એ સાથે જમવાનું અને. રાત્રે જમવામાં પણ રાત્રે જમીને પછી આપણે ત્રણ કલાક પછી સુવાના જ છીએ એટલે સુતી વખત પાચન ક્રિયા થોડીક મંદ પડી એટલે રાતના સમયે ખોરાક એવો હળવો લેવાનો. હવે તો આ બધા યંગસ્ટર છે એ રાત્રે જમવામાં સાંજે પીઝા ને બર્ગર ને એવું બધું એમ થાય ને કે હેવી. ભોજન લે છે એકદમ ભારે ભોજન તો એ રાત્રે પચવામાં અઘરું પડે. તો રાત્રે રાત્રે ખીચડી છે અથવા તો સાદા શાક રોટલી છે એવું હળવું ખાવાનું રાખ. વું જોઈએ. પછી તમે જમવાનું પતાવી લ્યો પછી કામ કરીને બધા એ સાથે બેસવાનું આખો દિવસ કોને શું કર્યું શું તકલીફ પડી ઈ બધી વાત કરવાની તો એનાથી છે ને. પરિવાર ના સભ્યો વચ્ચે આમ એક બોન્ડિંગ રે. નહીતર આજના જમાનામાં તો બધા ફોનમાં ઘુસેલા હોય ને પોતપોતાની રીતે જુદા જુદા રૂમ બેઠા હોય તો બાળકો ઉપર એમ પ્રભાવ પડે. કે કોઈ કોઈના ઉપર ધ્યાન નથી આપતું બાળકો ને પણ રાત્રે બે. બેસાડીને પૂછવાનું કે બેટા આજે તે શું કર્યું.
હમ
તે સ્કૂલમાં શું કર્યું તારા ભાઈબંધો સાથે શું કર્યું એમ પૂછીએ તો પરિવાર વચ્ચે બોન્ડિંગ વધે. બરાબર ને બેન એવું તો કરવું જ જોએ ને તમારું શું કેવું છે.
હા બહુ સાચી વાત કરી તે કે. કુટુંબ ભાવના આનાથી વિક્સે. તમે જેમ કહ્યું ને કે ભાઈ રાત્રે ફોન ને ટીવી મૂકી દેવા જોઈએ. બઉુ સાચી વાત છે રાત્રે અમુક સમય થાય એટલે ફોન અને ટીવી બંને ને સાઈડ પર મૂકી દેવા જોઈએ અને કુટુંબ સાથે સમય વિતાવવો જોઈએ અને એક ટંક તો. અ કુટુંબના દરેક સભ્યો એ સાથે જમવું જ જોઈએ એવું મારું માનવું છે. કે જોઈ વેલા જમી લેશે તો ઈ વહેલા સુઈ શકશે કેમકે તમે જેમ કહ્યું હોય એમ કે ત્રણ કલાકનો સમય તો આપવો જ પડે. પછી જ સુઈ શકાય. નહીતર પાચન સરખું થશે નહી અને પાચન સરખું નહી થાય પેટ બગડશે. એટલે બીજા મોટા મોટા રોગ થવાના જ છે. મોટા મોટા રોગોની શરૂઆત આવા નાની વસ્તુઓથી જ થાય છે. એટલે તમે જેમ કહ્યું ને કે ભાઈ વહેલું જમી લેવું જોઈએ. સાથે જમવું જોઈએ અને પછી. કુટુંબ સાથે બેસીને વાર્તાલાપ કરવો જોઈએ આનાથી એક બીજા પ્રત્યેનું અ બોન્ડિંગ એ સારું થાય અને આત્મીયતા નો ભાવ પણ બહુ સારો વિક્સે. એટલે આ વસ્તુ તમારી બહુ. સાચી છે ગળે બાંધવામ ગળે ગાંઠ મારી લેવા જેવી છે કે ભાઈ આમ જ કરવું જોઈએ. એક વખત તો સાથે બેસીને જમવું જ જોઈએ અને અ કુટુંબ સાથે વાત કરવી જોઈએ અને મને તમારી એક બીજી વાત બહુ ગમી હો બેન તમે કીધું ને કે ભાઈ આપડે જેવું કરશું એવું જ બાળકો કરશે તો એ બહુ સાચી સાચી વાત છે બાળક એવું જ જોશે કે ભાઈ નહી જીવન તો આમ જ જીવાય આપડે બાળકને ખોટો અ એને એની માટે મેસેજ પાસ કરશો કેમકે બાળક ક્યારેય ઉપદેશથી નથી સમજતું હંમેશા આચરણ થી જ શીખ હ છે એટલે માતા પિતાનુંું જે આચરણ હશે એજ બાળક શીખશે એટલે બાળકનુંું જીવન જો સુધારવું હોય તો એની માટે થઈને આપણે આપડા બધા જ કામ પડતા મૂકી બાળક ના જીવન માટે થઈને આપણેે પણ સુધરવું જોઈએ આપણે પણ સારી ટેવ ઉપડવી જોઈએ સાચી વાત છે ને મારી બેન
હા એકદમ સાચી છે આપડે જેવું કરીએ ને એવું જ બાળકો કરે છે એટલે આપડે જો સારું કરશું ને તો જ બાળકો આપડા માંથી શીખશે કે ના જો ભાઈ બધા વહેલા સુઈ જાય છે તો મારે બધા વહેલાસઈ જવાનું બધા ચાલો બેસીને વાત કરે છે તો હું મારી કઈક વાત કરું હું બધા સાથે બેઠું એવું પણ બાળકને થઈ જાય અને બીજુંમાં ર કેવાનું એ છે કે તમે રાત્રે જયારે શો ત્યારે આમ કેવાય ને કે તમારા મગજમાં એક રોડ મેપ તૈયાર રાખવાનો તમારા બીજા દિવસનો કે મારે હવે કાલે ઉઠી ને મારે શું કરવાનું છે કાલે ઉઠી ને સવારે હું કઈ કઈ રસોઈ બનાવીશ અથવા મારે કાલે બાર કામ કરવા જવાનું છે તમારે આવું આવું કામ કરવું પડશે બહાર જઈને આ પછી બાળકો હોય તો એને એમ કરવાનું ચાલ તારા બીજા દિવસનું બેગ તૈયાર કરી લે તારું આમ કરી લે તારા કપડાં વાળી ને મૂકી દે એટલે સવારે ઉઠી ને નાહી ધોઈને કપડાં પહેરી લેવાય બધું નક્કી કરીને સુવાનું બધી વસ્તુઓ તૈયાર રાખવાની એટલે એનાથી શું થાય બીજા દિવસે ઉઠીએ ને ત્યારે બધું ગોતું ન પડે કે મારું મારું ફલાણું કપડું કાંગ્યું ને મારો શર્ટ કા ગયો ને મારી કુર્તી ક્યાંંગય બાળકો એ ગોતશે કે મારો સ્કૂલ નો યુનિફોર્મ કા ગયો મારી બુક્સ નથી મળતી તો આ બધું રાત્રે તમે થોડુંક થોડુંક અગળ થી રાત્રે તૈયાર કરીને સો ને તો સવારે ઉઠી ને તમારે જેને કામ ઉપર જવાનું હોય એને સરળતા રહે અને તમે પણ વિચારી રાખ્યું હોય એટલે ગૃહિણીઓ જો ટૂંકમાં હોય ને એને વિચારી રાખ્યો હોય કે કાલે હું આવું બધું કરીશ તેને બહુ વિચારવામાં સમય પસાર ન કરવો જોઈએ અને બીજું કે રાત્રે નાતી વખત છે ને શરીરને સ્વચ્છ ચ્છ કરીને જ સવું જોઈએ આજકાલ ઘણા એમને એમ સુઈ જાય છે અ જયારે મને તો એમ લાગે છે કે સુતી વખત નાવું જ જોઈએ નાઈ ધોઈને બ્રશ કરીને સોવું જોઈએ અને બાળકોને તો ખાસ શીખડવું જોઈય કારણ કે બાળકોને છે ને ગળિું ખાવાની બહુ આદત હોય એ આખો દિવસ કંઈક કઈક ચોકલેટ ખાતા હોય મીઠાઈ ઘરમાં પડી હોય તો એ ખાતા હોય તો રાત્રે એમને બ્રશ કરાવીને નવડાવી ધોડાવીને સોવાડવા જાય કારણ કે નાઈએ ને એટલે શરીર કહેવાય ને કે આમ એકદમ ઢીલું થઈ જાય એમ કેવાય ને કે રિલેક્સ થઈ જાય તો એના થી ઊંઘ સારી આવી જાય અને શરીર સ્વચ્છ રાખીને સૂઈએ ને તો મગજ ને આરામ મળે અને સવારે પણ આપણને આમ એકદમ તરતાજા ફીલ થાય અને આ આખો દિવસ આપણું મો આખી રાત આપણું મોઢું બંધ રહેવાનું છે એટલે એમાંય તે બેક્ટેરિયા છે અને સડો થવાની શક્યતા વધુ તો રાત્રે બ્રશ કરીને સોય ને તો આપડા દાંત ચોખ્ખા રહેે. બરાબર ને બેને નાઈ ને તો સુવું જ જોઈએ સાચી વાત ને!
હા બેન બહુ સાચી વાત છે. જો રાત્રે આપણેે નાઈને સુઈએ ને તો આપડો થાકે આખા દિવસનો બધું ઉતરી જાય. અને શરીર એકદમ આમ હળવું અને સ્ફૂર્તિલું થઈ જાય એટલે આપણને ઊંઘ પણ સારી આવે એટલે ઘણા લોકો એવું જ કરતા હોય છે. ખાસ કરીને મજૂર વર્ગ હોય ને એ લોકો તો એવું જ કરતા હોય રાત્રે આવીને નાય જ‌ લે. કેમકે તો જ એને શરીરનો થાક ઉતરે એ વગર એને થાકે ન ઉતરે. એટલે મે તો એવા મોટા ભાગના મજૂર વર્ગ જે હોય એ લોકો ને એવી રીતે જોયા છે કે રાત્રે આવે ને એટલે પેલા નાશે ને પછી જમીને સીધા સૂઈ જશે. એ લોકોનું રૂટીન બહુ સારું હોય છે. મેં ઘણી વખત કરેલું છે કે એ લોકો રાત્રે આઠ સાડા આઠ બધીને નવ વાગ્યા સુધી માં તો સુય ગયા હોય છે. આપડે બાર પેલું ઓલું ઝુંપડપટ્ટી માં જોતા હોય ને તો એ લોકો તો સાડા આઠ નવે તો સુઈ ગયા હોય અને ક તો પોત પોતાની પથારીમાં પડીને- ભાઈઓ બહેનો જે બધા હોય એ બધા અંદરો અંદર મજાક મસ્તી કરતા હોય કોક એકાબીજાને ટાપલી ઉ મારતું હોય. એવું બધું કરતું હોય પણ ત્યારે આપણને એમ થાય કે આપડી કરતા તો આ લોકોનું જીવન કેટલું સરસ છે એક બીજાની સાથે એલોકો અ હળીને રહી પણ શકે છે સમય પણ પસાર કરી શકે છે. અને વેહેલા સુઈ ને વહેલા ઉઠી પણ જાય છે. એટલે જો રાત્રે વેલા સુઈએ ને તો બીજા દિવસે ઉઠીએ તો આપડા બધા કામ છે. ઈ ડોળાય નહી અને થઈ જાય. અને તમે જેમ કહ્યું એમ કે ભ રાત્રે અમુક અમુક વસ્તુની બાળકોને કેવું કે બેગ પેક કરી લ્યો પછી અમુક કપડાની તૈયારી કરી નાખવી યુનિફોર્મ તૈયાર કરવા અ બીજા દિવસે આપણે શું શું કરવું છે એની એક રૂપરેખા તૈયાર કરવી. ઈ રાત્રે સુતા પેલા આ બધું કરવું અને મારું તો હું તો એવું ક છું કે રાત્રે સુ પેલા પથારીમાં પડીએ એટલે ભગવાન નો આભાર વ્યક્ત કરીને સુવું જોઈએ કે ભાઈ આજનો દિવસ ખબર એવો જોવાનો હતો એમ પણ તારી કૃપાથી બહુ સારો એટલે આ પણ વસ્તુ એક આપણે એડ કરવી જોઈએ. ભગવાન પ્રત્યે ન આપણો કૃતજ્ઞતા ભાવ આપણે વ્યક્ત કરવો જ જોઈએ. અને સાથે હનુમાન ચાલીસા છે કે જે પણ ઈશ્વર માં આપણને શ્રદ્ધા હોય એ ઈશ્વર નું આપણે સુવું જોઈએ બરાબર ને બેન!
હા એકદમ વાચ છે હ. હું તો કઉ છું આપડે જેમ ખોરાક લઈએ છીએ ઊંઘ મગજ નો ખોરાક છે. એટલે રાત્રિ આપડું રાતનું રૂટીન તો એકદમ સારું જવું જોઈએ એકદમ સાચી વાત છે. સારું બેન હવે તો મારે થોડુંક કામ છે ને હું કરી લઉં હું તમારી સાથે પછી વાત કરીશ હ આવજો.
આવજો.